હલો.
કેમ છો?
મજામાં છે. તમે કેમ છો.
છે સારું તમે તો શું કરતા હતા. હા
બ કામ કરતા હતા હા મરે ફ્રી છે, હા હા મરે ફ્રી છે. કેવ.
મારે મારે તારે. જોડે એક વાત કરવી હતી. મને દાલ કરી ખાધી તો બહ સરસ લાગી મને. તો મને રીત આપું જો શું કેવી રીતે. તે બનાઈ તમે દાલ
હાટું છે હમણાં દાલ પેલે આધા ધંધા પલાળી છો.
દાલ કેવી કેવી દાલ તેલ વાળી લેડી કે બીગર તેલ વાળી લો
નહી નહી તેલ વાળલી લેવાનું છે, હમણાં પલાળવી છે, તેેર આપણા આધા ઘંટા પલાળી પછી ઉબાલ ઉબાલ કે દાલ .
સીટી વગાડવી
ચાર સીટી ચારી ચાર સીટી પલાળી છે, ચાર થઈ જશે. થઈ જશે. ફે હ આપણા પછી લોટ લોટ લોટ લોટ પ લડું . આ લોટ લેવાનું છે, હમણાં લોટમાં.
શું શું નાખવાનું છે, લોટમાં
લોટમાં તેલ નાખવાનું છે, એક ચમચી હમણાં હલ્દી. નમાં. મિર્ચી હાલકી સુવિધા
લોટ ગેહં ન લોટ લેવનું છે, યા બાજરીનું લોટ યા. વ્યસન લોટ કેવી લોટ લેવી છે.
ગેહૂ કા લોટ લેવાનું છે, ચીજે નાખવાનું છે, હલદર મરચું નમક. હમણાં તેલ નાખવાનું છો હમણાં ગુંદવાનું પંદર વીસ પછી રખવાનું છે.
બધીમાં તો લોટ રોટલી ને રોટ જેવામાં બાંધી લેની છે.
હા બી જેવા બાંધવાનું છે,
હારું હારું.
હા પછી લોટવાનું નામડા. અહ જમીન પર, હા આમણાં ક્યા, દાળમાં પછું મતળગી વઘાર ન અચ્છા તુઅર કી દાળ છે ને જીસ તરહ તે તેલ નાખવાનું છ, અહ રાય નાખવાનું છ, લીમડા કા પ પત્તા નાખવાનું છ, હમણા ટમાટર, મિર્ચી સબ ક્રેસ કર કે બીચ મેં નાખ વાનું છ, તડકા છોક લગાવ દેવાનું છો. હમણાં રોટલી બનાનું છ, તેલ લગવાનું છ.
ના, ના ર રોટલી અહ છોક વક વક ઘાર લગાને પછી જ રોટલી નાખવાની છે.
હા પછી.
લી નખવાનું
ના-ના પેહલા નથી, દાળ બનવાનું છે, હા. પેલા તડકા જ ના ખાવાનું છે બાદ રોટલી બીજ ના ખાવાનું છે
સારું સારું તો કેટલા ટાઈમ લાગે છે આના માટે શાના માટે
હા અમરા બધું થઇ જશે.
સારું સારું તો ખટ્ટા માટે શું નાખવાનું છે બીચમાં
લીંબુ ના ફૂલ છે કાચ કાચી કેરી છે આના નીબુંના રસ છે બંને ન ગમે ના કોઈને
હમણાં જો ગમે છે જો ગમે છે હમણાં નિબુ આખા થોડા નિંબુ ક ફૂલી નાખવાનું છે. ના નાખવાનું ઓછું તો હમણાં નિંબુ હત નીંબુ કા રસ નીબુકા રસ હોતા હા બધા એક જીવાઈ આવે છે એક જીવાઈ આવે છે ગોળ ના ગોળ નથી ગોળ ગોળ નથી નખવાનું ગોળ નથી નાખવાનું.
હા રું હા રું
હમ.
હારું પછી રોટલી બાંધવાનું છે રોટલીનું ફિર કટ કરવાનું ન છે.
હમ રોટલી બનવાનું છે ને હમણાં રો પળી
કેટલી વાર દાલમાં કેટલી વાલ ઉકાળવાની છે? રોટલી?
હા બે ત્રણ બે ત્રણ વીને કાઢવાનું છે જ્યાદા નથી. ચડવાનું છે, ના ના કાચી કે કાચી નથી આતી. પછી બંધ કરવાનું છે.
દાલ તો દળ કેવી દાલ લેવી છે અંગુર દાલ લેવી છે યા બંને બી કોઈ દાલ લેવી લઈ શકે છે. અંગુર ની દાલ ભી હારું આય. છે ના.
હા ગોળ હા ગોળ ક દાળ ભી સારું એ જ છે. પછી મરજી અનુસાર જે જો મરજી આપે છે જો હશે મરજી આપે છે દાર. સારું છે સારી. દાલ સારી અચછી સારું. અચછે સ દા. અણા તેલ વાી દ. છે અંગુરી દાળ છે. હમણા સારી તાલસ. સારું આ છે.
હ તો ટમાટર. હરી મરચી. બધું બધું. ક્રશ કરવાનું છે.
હા વધુ કરસ કરવાનું. બધું જ ક છે કરવાનું છે લીમડા પતા.
તેલ તેલ તેલક વાળું છે તો અને તેલમાં. રાઈ. રઈ ફર બધદી પ્રકારની ચીજ. નાખીવાની છે. તો મિરચી નાખવાની છે લાલ મિરચી. જી.
હા લાલ મિરચી થોડી સી નાખવાનું છે જ્યાદા નથી નાખવાનું છે.
સારું હ તો બ. તો ગોળ નાખવાનું નાખે છે આપણાં ના તમે ના નાખો ગોળ.
મરજી આપની ઓ ના ગોળ ગોળ નથી આપવાની. નાખવાનું છ ગૂળ નથી.
ગુડવાલી હારું ના લગે.
સારું લાગે આપની મરજી સારું લાગે આપની મરજી છે નાખવાનું છો નાખું ના મળના નહી નાખવાનું છે. સુવિધા અનુસાર આપને મરજી છે.
સારું સારું સારું તમે નાખો છો તમે તો મારી બતાવો ને તમે નાખો છો ના નાખો.
હમડા નખવા હમ નઈ.
મને બીજી બીજી જગા ખાઈ હતી અનેના એ ગુળમાં સ્વાદ આવો છે, તમે મેં તારી રીતે પૂછવ હતું તોમેં ગુળ નાખો છો કે નહી નાખો છો?
ના હમણાં નહી નાખો છો, હમણાં તીખી ખબર ચામડા બધા પર, ના ના નથી ચપકતી નથી. સારું બને છે.
દાળ ઢોકળલી બનાવે પછી, થોડી વાર રાખે તો બહ જાડી ના થાય જાય છે?
જ્યાદા દર નહી નાખવાનું હમણાં માટે શું નાખવાનું.
થોડા ઉકાળ કે પાણી નાખવાનું છે?
હમ જાળી નાખ આધા ઘંટા પછી રખવાનું છે, તો પાણી ન કાળ કે કાઢવાનો છો, હમણાં બીચમાં ડાલવા.
તો પછી આ હવે દાલ ભાત બનાય છે તો આના દાલ બચી જાય છે, તો બધા લોકો બોલે છે આ કે દાલ બળતી જાય છેને, તો એમાં દાલમાં બી દાલ ઢોકળી બની જાય છે બની જાય છે એમાં દાલ ઢોકળી?
હા બની જશે ના.
અનેના આને સારી રીતે બનાય છે. આના આનાનું પ્રોસીજર સેમ છે કે અલગ છે.
ના ના સેમ છે હમણા ઓ કે તડકા તડકા લગે છે ને ઉમે ફિર બાદમે છોંકમે ડાલને કા સેમ હી હે આપના પાણી નાખવાનું છે જસે થોડી સી એક બાઉલ ડાલ છે થશે તો દો ગ્લાસ પાણી એ ના ખાવાનું છે હમણાં ઉકો કાઢવાનું છે ફે બધા વય સિસ્ટમ જસે રોટલા બંધવાનું છે હલદર મર્ચ નમક. આમળ તેલ. હસ. શરીર આપના એક હ જૈસા હૈ કોઈ એસાા નહી હૈ દોન એક એકજ એક જૈસા હ હૈ.
હા રું હા રું બધા નો ટેસ્ટ અલગ અલગ થાય છે. બધા કેવી રીતે બનાય બધા કેવી રીતે તમે અલગ રીતે બનાવો બીજા ને પૂછે તો ભાઈને બીજા બોલે મેં આ રીતે. બનાવું. સા સમજો કે શું રીતે. બનાવ આવે.
હા કોઈ મરચ વલે ખાવશે કોઈ મીઠા ખાવશે કોઈ તીખા ખાશે હણા અલગ અલગ બધા ચોઈસ. ઢૂંઢશે. અચછી બન અંગૂરી દાલ. પછી સારું.
હા પેકેટ વાળલી દ સારું આવે છે પેકેટ વાળી દ અગોરી દાલનુંું તો બહત નામ છે હું બોલું બહત નામ છે બોલે અંગોર. દાલ નું તો ટેસ્ટ બી અલગ જેવા હોય.
હા બધા ગુજરાત મે અંગુરી દાલ ફેમસ છે. અમણા આઠ દસ પેકેટ
હારું તમે શું ત ત સોર્યો મને તારો તમારો ટાઈમ બિગાડુ હતું, હેંને તમે ડિસ્ટર્બ તો નઈ થ
ના, ના ડિસ્ટર્બ નથી કરવાનું, અમણાં નઈ ડિસ્ટર્બ કરવાના, હા.
હારું પછી વ મળ્યો પછી મળે ફિર આ આવે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.